હલો.
હલો.
હાં, અવાજ આવે છે ને?
હા, હા આવે છે. અ આવે છે.
હા, બોલો બોલો.
હા, કેમ છો, મજામાં?
હા
કેવી છે તબિયત પાણી?
બધું જ સરસ.
હા. આ તો કઈ નઈ બસ વિચારતી હતી કે આમ એકબીજા સાથે સંવાદ કરવો. એ ખૂબ કે સારી બાબત છે મતલબ એકબીજા સાથે સ આપણે વાતો કરી શકીએ સંવાદ કરી શકીએ એ ખૂબ સારી આપણી આવડત કહી શકીએ આપડે કાણ કે ઘણા એવા લોકો હોય છે. કે જે લોકો પાસે સંવાદ કૌશલ્યો હોતું નથી એ લોકો વાત નથી કરી શકતા એકબીજા સાથે તો અને મનુષ્ય કેવું કે એક સામાજિક પ્રાણી છે તે તેથી એકબીજા સાથે વાતચીત કરવી ખૂબ જ જરૂરી છે. આપણા વિચારો હોય લાગણીઓ અને મ આપણી પાસે જે માહિતી હોય. એ બીજા સુધી સ્પષ્ટ રીતે પહોંચાડવાની કળાને આપડે સંવાદ કૌશલ્ય કહી શકીએ છીએ.
હા, સાચી વાત છે. ને માણસ ને તો ભગવાનને જીભ આપી છે. એનો અર્થ એ છે કે આપણે બોલીએ તેના કરતા વધુ સાંભળીએ છે જીવનમાં સફળતા માત્ર થી મળતી નથી પણ પોતાની વાત એ અસરકારક રીતે આપણે રજુ કરીએ એ જે રજૂ કરવાની કળા છે ને આ કળા ને જ આપડે આમ સંવાદ કૌશલ્ય કહીએ
સાચી વાત છે અને આજે તો શિક્ષણ નોકરી વ્યવસાય અને વ્યક્તિગત જીવનમાં પણ સંવાદ કૌશલ્યનું ખૂબ મહત્ત ત્વ બની ગયું છે કાણ કે સારો સારા વિચારો હોવા પૂરતા નથી પરંતુ તેને અસરકારક રીતે વ્યક્ત કરવાની કળા પણ એક આ આવડવી જોઈએ આપણને આપડી પાસે સારા વિચારો હોય બટ જો આપડે બીજા અને આપડે એ અ કહી ના શકતો હોય. કે આપડે એને વ્યક્ત ના કરી શકતા હોય તો એનો કોઈ મતલબ નથી સારા વિચારોનો
હા, એ તો સાચી વાત છે. અને સંવાદ આપણે એમ પણ કહીએ કે આપણા પોતાના વિચારો છે. લાગણીઓ છે. માહિતી છે એ આપડે એવી રીતે વ્યક્ત કર ને કે. સામે વાળો વ્યક્તિ છે ને એને યોગ્ય રીતે સમજી શકે. અને ઇઝીલી પોતાનામાં ઉતારી શકે.
હા વાત છે અને તમે કીધું એમ કે સંવાદ કૌશલ્ય હતો એટલે પોતાના વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરવાની ક્ષમતા કાન કે સમયની વ્યક્તિ સમયની અને સમયની વ્યક્તિ પાસે પણ સાંભળવાની એવી આવડત થવી જોઈએ કે જે્યા ધ્યાનથી સાંભળી શકે. કારણ કે એના માટે આપણે યોગ્ય શબ્દો યોગ્ય અવાજ અને યોગ્ય શરીર ભાષાનો ઉપયોગ કરવો પડે છે.
હા એ તો સાચી વાત.
. અને સંવાદ આપણે ફક્ત એકબીજા સાથે વાત કરીને બોલીને જ નહીં પરંતુ અ મૌખિક રીતે તો કરી જ શકે છે પરંતુ લેખિત અને અમૌખિક જેમકે અમુક વાર આપણે આપણા મિત્રો સાથે ઘણી વાર આપણી બોડી લેંગ્વેજ પર થી ખબર પડી હોય છે આપણા આંખોના સંપર્ક થાય. તો પણ આપણા મિત્રને ઘણીવાર આપણા હાવભાવ પરથી પણ ખબર પડી જતી હોય છે એટલે જરૂરી નથી કે સંવાદ ફક્ત મૌખિક જ હોય.
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આવું તો આપણા મિ સાથે વધારે જોવા મળતું હોય છે કારણ કે આપડ બેઠા હોય અને સર કઈક એવી વાત કધ તો આપણે આપણા મિત્રની સામે જેવા જોઈએ એટલે મિત્ર સમજી જાય કે અચ્છા આની માટે કે છે.
હા હા સાચી વાત છે તો તમારી.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
અને સંવાદ કૌશલ્ય આપણું સંબંધો પણ મજબૂત બનાવે છે. અને આપણે જેટલું એકબીજા સાથે સંવાદ કરશું આપણા વિચારો આપણી લાગણીઓ એકબીજા સાથે વઠશું કરશું એટલા જ આપણા મિત્રો અ પરી નો આપણો વિશ્વાસ વધશે. અને એટલી જ ગેરસમજ પણ ઓછી થશે કારણ કે ઘણી વાર કેવું હોય છે કે આપણે આપણી આપણી વાત કહી નથી શકતા હોતા અનેને લીધે ઘણી વાર આપણા જે હોય છે એમાં ગેરસમજ થઈ જતી હોય છે અને એના સંબંધો તટી જાય છે તો જો આપણે એકબીજા સાથે સંવાદ કરવાનું રાખશું આપણી. જે પણ લાગણીઓ છે. આપણે જે પણ વિચારો છે આપણે એકબીજાને કહી શકશું. એકબીજા સાથે વ્યક્ત કરશું તો એ ગેરસમજ પણ ઓછી હશે અને સંબંધો પણ સચવાયેલા .
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી અને આ કૌશલ્યથી તો આપણા આત્મવિશ્વાસ માં પણ ઘણો વધારો થતો વ્યક્તિમ વાત કરી શકે એનામાં આત્મવિશ્વાસ નથી છે કે હા મને આવડે છે શકું એવી રીતે.
સાચી વાત છે એ તો તમારી ખૂબ સાચી વાત છે આત્મવિશ્વાસ પણ આપણો ઘણો વધે છે. ઘણા લોકોને જાહેરમાં બોલવાનો ઘણો ડર હોય છે એ ઘણા લોકો સ્ટેજ પર જઈને કોંઈક કોઈ વસ્તુ હોય, કોઈ સ્પીચ હોય, બોલી નથી શકતા. ક્યાં તો અ અમુક લોકો, અ કોઈ પણ વ્યક્તિ સામે કંઈક બોલી નથી શક તા હોતા. તો એ એક સારી બાબત છે કે, આવી રીતે જો સંવાદ થતું રહેે તો એમનામાં આત્મવિશ્વાસ વધે છે, અને જે એ સ્ટેજ પર જઈને નથી બોલી શકતા તેનો ડર પણ દૂર થાય છે.
હા. અને સ આપડે આજે સંવાદ કૌશલ્ય છે, એ તો આપડા કારકિર્દી દી, કારકિર્દીમાં, લાઈક કરિયર માં પણ ઘણું ઉપયોગી બનતું હોય, કારણ કે આપણે ઈન્ટરવ્યુ, નોકરી પછી બિઝનેસ, અને લીડરશીપ પણ અસરકારક એ આપડે બોલવાની જરૂર છે. જો આપણામાં એ સ્કીલ સારી છે, તો એ ઘણી જ મદદરૂપ થતી હોય છે.
હા, એ તો તમે ખૂબ સાચી વાત કીધી, અને ઘણી વખત આપડી પાસે જ્ઞાન હોય છે, પરંતુ આપણે એને સારી રીતે રજૂઆત ના કરી શકીએ તો પણ ઘણી વાર, આપડુ જ્ઞાન એ સામેવાળા સુધી પહોંચી નથી શકતું સરખી રીતે, કારણ કે આપડી પાસે કે કોઈપણ અ અ વસ્તુને લેઈને પૂરતું જ્ઞાન હોઈ શકે છે, પરંતુ જો આપણે સારી રીતે રજૂઆત ના કરી શકીએ, તો એનો કોઈ મત લબ નથી પછી.
હા, એતો સાચી વાત કીધી તમે.
અને, જો સંવાદ કૌશલ્ય હશે તો વિદ્યાર્થી જીવનમાં પણ ઘણા ફાયદા થાય, કારણ કે ક પ્રેઝન્ટેશન આપણે સારી રીતે આપી શકીએ, અને વર્ગમાં પ્રશ્ન પૂછવાની પણ હિંમત વધે. ગ્રુપ ડિસ્કશનમાં આપડે આપડુ અ યોગદાન આપી શકીએ. આપડે આપડુ સારું પ્રદર્શન આપી શકીએ. અને શિક્ષકો સાથે અને મિત્રો સાથે પણ સારા સંબંધો બને.
હા, એ તો સાચી વાત કીધી. અને આજે તો લોકો આમ મેસેજ અને સો શયલ મીડિયા પર વધુ વાત કરતા હોય છે. પણ આપડે જયારે રૂબરૂ વાત કરતા ઘણી ઓછી થઈ ગઈ છે.
હા, સાચી વાત છે. આજકાલ તમે કીધું એમ ઘણા લોકો, એમ તો, મેસેજમાં તો વાત કરી લેતા હોય છે, પણ જ્યારે રૂબરૂ વાત કરવાની હોય છે, ત્યારે એ વાત નથી કરી શકતા. તો એ પણ એક કે એ ટેવ છે, જે આપણે કે કેળવવી જોઈએ, કે આપડે અ ઓનલાઈન તો વાત કરી જ શકીએ, પણ આપડે ઓન ઓફલાઈન પણ આપડા વિચારોને સ્પષ્ટ રીતે રજૂ કરી શકીએ.
હા, હા. અને આપડે તો સંવાદ કરવામાં પણ ઘણી સામાન્ય ભૂલો થતી હોય છે. જેમ કે સામેની વ્યક્તિને વાત વચ્ચે આપડે એને રોકવી, પછી ગુસ્સામાં ખોટી માહિતી આપવી અને ખૂબ ઝડપીથી, અથવા ખુબ ધીમે ધીમેથી બોલવું. આવી સામાન્ય-સામાન્ય ભૂલો તો આપણને જોવા મળતી જ હોય છે.
હા, એ તો તમે સાચું કીધું, અને ઘણી વાર આ મારા ખ્યાલથી તો, આપડે ઓનલાઈન કોઈ જોડે વાત કરીએ, અને ઓફલાઈન વાત કરીએ એમાં ખૂબ ફરક પડે છે, કારણ કે ઘણીવાર આપડે આપડી અ લાગણીઓ, અને આપણા હાવભાવ, એ સામેવાળુ માણસ જોઈ નથી શક તુ ઓનલાઈન. તો ઘણીવાર આપડે જે કેહવા માંગતા હોય છે, એ સામે વાળું માણસ સમજી નથી શકતું તો ઓ ઓનલાઈન કરતાં પણ તમે ઓફલાઈન વાત કરો તો એ ઘણી સારી બાબત છે, કારણ કે એના કર એનાથી સામેવાળું માણસ તમારા હાઉભાઉ જોઈ શક કે અને તમારો કેહવાનો મતલબ શું છે, એ સારી રીતે એ સમજી શકે.
હા, એતો સાચી વાત છે. અને સંવાદ કૌશલ્ય પણ આપડે ઘણી રીતે વિકસાવી શકીએ છે કે દરરોજ અખબાર વાંચીએ, પુસ્તક વાંચીએ અથવા અરીસા સામે આપડે બોલવાની પ્રેક્ટિસ કરીએ. સ્પર્ધા હોય તો આપણે એમાં ભાગ લઈ લઈએ. પછી આપણે નવા શબ્દો શીખીએ, અને સારા જે સ્પીકર હોય એમના જોયા એ લોકો નુંઆપણે સાંભળીએ તો પણ આપ આ સ્કેલમાં ઘણો વધારો થતો હોય છે.
સાચી વાત છે, અને સારા સંવાદ માટે અમુક અ સારા ગુણો પણ જરૂરી છે, જેમ કે ધ્યાનથી આપણે કોઈ બીજું આ સંવાદ કરતો હોય ત્યારે આપણે પણ એની વાત ધ્યાન થી સાંભળવી જોઈએ. પછી સ્પષ્ટ અને સરળ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ, જે થી સામેવાળું વ્યક્તિ સમજી શકે, આપણે શું કહેવા માંગીએ છીએ. અને તમે જે પણ બોલો એ એક આત્મવિશ્વાસ સાથે બોલવું જોઈએ. કારણ કે, આપણે ઘણી વાર જોતા હોય છે પરીક્ષામાં પણ અને આ આપણે હમણાં વાત કરીએ એમ પ્રેઝન્ટેશનમાં પણ આપણા જે ગાઈડ હોય આ બાજુ શિક્ષક હોય છે એ આપણને પ્રશ્નો પૂછતા હોય છે, તો આપણે જો ભલે આપણને એ જે પણ પ્રશ્ન પૂછ્યો છે એના વિશે પૂરતી માહિતી હોય કે આપણને સાચો જવાબ એકદમ ના પણ ખબર હોય, પણ જો આપડે આત્મવિશ્વાસ તે બોલશું તો એના પણ માટે પણ આપણને માર્ક્સ મળી શકે છે, કે આનો આત્મવિશ્વાસ સારો છે એમ.
હા, એ સાચી વાત છે.
સમયની વ્યક્તિનો પણ આદર કરવો જોઈએ, અને યોગ્ય અવાજ હોવો જોઈએ, અને ધીરજ રાખવી જોઈએ, અને તમે કીધું એમ વચ્ચે ના ટોકવું જોઈએ.
હા. તમે જો બોલવામાં સ્પીડ ઓછી રાખો ને સારી સારી રીતે એક્સપ્લેન કરી શકો. એ વસ્તુ સમય વાળા ને ઘણી પસંદ આવતી હોય છે. એને સમજણ પણ પડી જતી હોય છે.
હા સાચી વાત છે, અને જો સવાજનું કૌશલ્ય સારું હશે તો વ્યવસાય અને નોકરીમાં પણ એ ખૂબ સારો પ્રભાવ પડશે, કારણ કે ઘણી બધી નોકરીઓ ઘણા બધા વ્યવસાય એવા હોય છે જેમાં આપણે ગ્રાહકો સાથે કે બીજા જે ડીલર્સ હોય છે. કે અમુક વેપારીઓ હોય છે તેમની સાથે વાતચીત કરવાની હોય છે. તો જો આપણું સ થોડી લાગણીઓ આપણા વિચારો વ્યક્ત કરી શકતા હશુ તો એ વાતચીત સારી રીતે આપણે કરી શકશું. અને આપણા વ્યવસાયમાં પણ ખૂબ ફાયદો થશે. અને આપડે ટીમમાં પણ કામ કરવાની ક્ષમતા આપણી વધશે, અને લીડરશીપ પણ તમે કીધું એમ વિકસી શકે. અને ઇન્ટરવ્યૂમાં પણ પ્રથમ સ્વભાવ સારો પ્રભાવ સારો પડે.
હા એ તો સાચી વાત કીધી તમે વાંધો નહી સારું સારું ચલો.
હા હા સારું ચાલો હા હા સારું.
હા.